કેમ છો?
બસ મજામાં.
હા, મારો અવાજ આવે છે ને બરાબર? હા બોલો કેવું છે બાકી
હા, બસ આ તમારે કેવું ચાલે છે?
ચાલિયા કરે શું કરું કામ કામ કામ એટલું બધું કામ છે એટલો બધો વર્કલોડ છે જેની વાત નથી હવે તો બોસ તો એટલો ખરાબ આવી ગયો છે કે પેલા એવું હતું કે અમને છે ને તે રજા મળતી હતી અમુક અ તો ત્યારે છે ને કે જરાક ઘરમાં, અમે કઈ કરી લેતા તા કે પરિવારજનો સાથે બેસતા તા ફરવા જતા તા હરવા જતા તા, પણ અત્યારે તો છે, ને એટલો ખરાબ એક બોસ આવી ગયો છે બહારની કન્ટ્રીનો કે જે છે ને આવું તહેવારોમાં માનતો નથી, અને છે ને તે અમને કહે કે આ ટાર્ગેટ છે, તમે પૂરું જ કરી આપવાનું, અને આટલું આટલા સમયથી કરી જ નાખવાનું, ને તો પછી તમારો પગાર કાપી નાખીશ, કા તો તમને વધારે વાર બેસવા કહીશ ઓવર ટાઈમ કરાવીશ, એવું બધું બોલે અને લો વધો એના લીધે તો મને, માનસિક ત્રાસ લાગે છે, કે જેની વાત નથી, પણ હવે શું કરું નોકરી તો કરવી જ પડે ને કારણ કે પછી અમે, કેવી રીતે બધું કરશું, કારણ કે અત્યારે તો છે ને તે, ફીસ કેવી રીતે ભરીશ છોકરાઓની, એ બધા સવાલો નો જવાબ જયારે શોધતી હોઉ ને, ત્યારે પછી મુંઝાઈને કઈ વાંધો ને કરી આ કરું કામ બીજું તો શું કરું, બોલો તમારે શું ચાલે છે બધું?
હા એવું જ છે હવે તો આમાંચ એન્ડિંગ આપ ગયો એટલે એટલો ટાર્ગેટ આપે એટલે કામ પ તમાનું બહુ ભારે પડે રોજ રોજ ના આઠ આઠ, આઠ દસ દસ વાગી જાય, એટલે આખો દિવસ એ કામમાંથી જ ઊંચા નથી આવતા, અને પછી આ ઘરનું કામ એ રીતે લાઈફ બેલેન્સ કરવાનું બહુ ભારે પડે કેમ કે ઓફિસમાં એટલો બધો આખો દિવસમાં એટલું કામ આપે એ લોકો, કે ટાર્ગેટ પૂરો કરવાનો, એટલેને આ એન્ડિંગ આવે એટલે ઓડિટ ચાલુ થઈ જાય એટલે ઓડિટ ના હિસાબે બહ કામ હોયને, રોજ રોજ ના એ લોકો ઓવર ડ્યુ કરાવે પછી આવીને આ ઘરનું કામ ને આખો દિવસ એટલે ટાઈમ જ નહી મળે એમાંથી જ ઊંચા નહી આવે પછી હમણાં તો આ ઓડિટ આવે એટલે સેટરડે સન્ડે પણ એ લોકો તો બોલાવે એટલે ઓવર ટાઈમ કરાવે આખો દિવસ કામમાંથી ચા નહી આવે એટલે ઘરમાં ટાઈમ જ નહી અપાય, એટલે આ રીતે ચાલ્યા કરે છે, પછી આ હમણાં ઓડિટ પતશે નહ એટલે પછી બીજું કંઈક આવી જાય એટલે ચાલ્યા કરે ને કામ ન આપડ ટાર્ગેટ પૂરો જ કરવો. પડે કેમ કે આપડે થોડું ઘણું વિચારવું તો પડે, છોકરાઓનું બધું કેમ કે હમણાં મોંઘવારી જેટલી બધી છે બધું જ બહુ મોંઘું થાય ગય શાકભાજીથી લઈને બધું, એટલે એના માટે આપડે આ નોકરી તો કરવી જ પડે શું કરવાનું, તમારે પણ એવું જ છે. તમારે પણ એવું જ હશે ને
હા એવું જ છે, એકદમ સાચી વાત છે. તમારી મારે પણ એવું જ છે, પણ આમાં છે ને એવું જોયું ને ભ છે ને તમને એજ તો કીધું, કે આવું બધું નવો બોસ આવી ગયો અને આવી તે બધું કરે છે, તે બધું જે મે જોયું ને તો હવે આ મહિના થી જ મેં તમને કહ ને દસેક દિવસ થયા હશે, દસેક દિવસ થી જ મેં તો નક્કી જ ક્યું કે જે હોય તે મેં તો એમને કહી જ દીધું કે હું અહી એ બધું કામ કરી લઈશ, એટલે નોકરી પર બધું કામ કરી લઈશ. પણ ઘરે ગયા પછી હું કઈ પણ કામ કરવાની નથી, ઘરે જાઉં એટલે મારો પણ એક પરિવાર છે, અને એ પરિવારને મારી જરૂર છે. એટલે પછી હું એ પરિવાર સાથે જ સમય વ્યતીત કરવાની છું. એમ કરીને મેં તો એમને કહી જ દીધું, એટલે પછી હવે તો હું શું કરું છું કે હું ઘરે આવું છું ને, પછી ફોન સ્વિચ ઓફ કરી દઉં છું અને કઈ પણ અર્જન્ટ કામ કેમ નહી હોય હું કશું કરતી જ નથી, આપણે છે ને આ બ તું હું તમને પણ એજ સલાહ આપું. કે આપડે છે ને બધ રુંજ બરાબર કામ છે આપડે નોકરી છે પૈસા જોય છે બધી વાત બરાબર. પણ આપણેે કેટલા હદ સુધી કરશું આ વસ્તુ? એટલે આપડે ને થોડુંક તુલન જાળવવું જોઈએ, અને આપડે છે ને, તે આ બધું અ પરિવારજનો સાથે, આપડા જીવનમાં બી છે, પોતાની સાથે એ બધું છે ને આપણે એક સંયમ બેલેન્સ બનાવીને ચાલવું પડે, એટલે મેં તો ન જ કર્યું કે હવે ઘરે આવે, એટલે પછી આપણું પરિવાર- અને કા તો કઈ હું મારી, અ હોબી ડેવલપ કરવી કરું કે કઈ પોતાના માટે સમય ફાળવું, એવું કઈ કરું. તો ચાલે, શું કેવું છે તમારો આ બાબત વિશે?
હા તમારી વાત એકદમ સાચી જ છે આખો દિવસ આમાંથી જ ઊંચા નથી આવતા, એટલે પાછું ઘરે આવે તો પણ કોઈ વખત ફોન આવે છે એટલે, આપડ ઓવર ડ્યુટી પણ કરવી પડે, પણ હવે તો આપણેે નક્કી કરવું પડે પલા મહત્વ આપવું, કેમકે પછી ઓવર ટાઈમ કરે પછી આપણે ઘરે ટાઈમ જ નહી મળે, એટલે આપણે એ રીતે કરવું પડે, પણ હવે શું કેહેવાય કે નોકરી એ બી કરવું નોકરી કરવી જ પડે મોંઘવારી ના લીધે, પણ હવે નો ોકરી તો કર્યા કરીએ પણ હવે રોજ રોજ કોણ ઓવર ડ્યુટી કરે ચાલો એકાદ બે દિવસ તો ઠીક છે રોજ ક્યાં ઓવર ડ્યુટી થાય આપણાથી, ઘરમાં બી ટાઈમ આપવો પડે આપણે, એટલે મેં પણ એવું જ વિચાર્યું કે આવી રીતના જારે ઘરે આવીને ફોન સ્વિચ ઓફ જ કરી દેવાના એટલે થોડું, આપે ઘરમાં પણ ટાઈમ અપાય, કેમ કે આખો દિવસ જ કામ કર્યા કરવાનું ત તો આખો દિવસ જ કામ કર્યા કરવાનું પછી આવીને પછી અહિયાયાનું કામ કરવાનું, ને તો પછી એ લોકો આપણને ઘરે પણ બધું કામ આપ્યા જ કરે કે આ કામ તે કામ એમ કરીને ઘરે બેસીને બધું, તો ઓવર ડ્યુટીના તો કોઈ વખત તો એ લોકો પૈસા જ નથી આપતા તો આપણે શું કરવાનું એના કરતા આપણે, થોડું આવી રીતના બેલેન્સ તો કરવું જ પડે કે ઘરમાં પણ ટાઈમ આપે છોકરાઓને બધાને એટલે એના માટે મેં પણ એવું જ વિચાર્યું છું.
હા એકદમ સાચી વાત છે તમારી, અને અમે તો કેવું છે કે આ અત્યારે છે ને ટુર માં બુકિંગ બ કરાવી દીધું, અત્યારે જે વેકેશન પડશે ને દિવાળીનું, તેમાં હમે છે ને ફરવાવી જવાના છે, એટલે મારા હસબન્ડ ને તો મને વાત કરી જ કે આ બધું તો છીક છે, આપડણે કરીએ જ છે પણ હવેથી છે ને આપણેે વરસમાં એક વાર કા તો બે વાર છે ને ફરવા જતું જ રહેેવાનું, આમાં કેવું કે આપણે છે ને સંતુલન મેળવ જાળવવાનું છે ને, તો એમાં કેવું કે આપણે થોડું બહાર ભી ફરી આવીએે ને, તો આપડું છે ને માઈન્ડ ઘણું ફ્રેશ થઈ જાય, અને આપડે છે ને પાછું સારી રીતે કામ એ લોકો લોકોને આપી શકે, એટલે એ બા બાબત ના લીધે છે ને આપણે એ લોકોને, અ કામ ની સાથે સાથે છે ને આપ આપ આવું હરવા ફરવાનું બી રાખવાનું, અને બીજું અમે લોકો એ એક એ નક્કી કર્યું કે હવે છે ને આખો દિવસ આમાં કેવું થાય કે હું સવારની જોબ પર જાઉં, અને પછી છે ને હું ઘરે આવીને બી પાછું રસોઈનું કામ કરું, અને પછી થાકી જઉ, એટલે છે ને અમે નક્કી કર્યું કે હવે દર રવિવારે છે ને આપ આપે થોડુંક, બહાર ફરવા જવાનું અને બહાર હરી ફરીને આવી, અને કઈ ન નાનું મોટું બહાર જ ખાઈને જવાનુ. તો પછી એવું કઈ રસોઈ બનાવાની ઘરે, કે જે ફટફટ બની જતી હોય, અને આપણને છે ને એકબીજા સાથે બેસવાનો વાતચીત કરવાનો સમય મળે. એટલે એ બધું છે ને અમે ચાલુ કર્યું છે, પણ હું તમને ખરેખર કેવું ને કે આ બધું કરવાથી છે ને મને એટલો બધો ફાયદો થયો છે ને જેની વાત નથી, વચ્ચે ત્યારે મારા બોસ બી મને કેતા તા કે ભલે તું ઘરે જઈને ફોન બંધ કરી દે છે, પણ તું બીજે દિવસે આવે છે ને તો તું એકદમ ફ્રેશ થઈને આવે છે, અને છે તારા કામમાં પણ કેવું પડે કે કોઈ પણ જાતની ભૂલ આવતી નથી, અને એટલું સરસ રીતે તું કામ કરે છે ને જેની વાત નથી, એટલે હું તમને જે કેવા માંગવુ ને તે આવું જ છે આપડણે શું છે, કે આપણે કંટાળીને છે ને કામ કરતા હોય છે, અનેછ પણ એજ રીતે કંટાળીને ઓફિસ જતા હોઈએ છે કે આપણું રોજિંદુ કામ કરતા હોય છે, તેમાં કેવું થાય, કે આપણે છે ને મન મારીને કામ કરીએ છે, મનથી કામ નથી કરતા, એટલે આપણે જયારે પણ આ સંતુલન જાળવશું ને જીવન નું અને કામનું સંતુલન ચડવશું તો જ આપણને સારું પડશે ઘણી વાર છે ને એમાં એવું છે કે હું એ તો છે ને હવે મારા હસબન્ડને બી કીધું કે ઘરનું અડધું કામ તો તમારે કરવું જ પડશે બધું જ કામ હું કરું તે નહી ચાલે એટલે પછી. ની એમણે પણ ખ્યાલ આવી ગયો એટલે ઘરની સફાઈ છે પછી કચરા વારવાના એ થોડું ગણું કામ એ કરે છોકરાઓને ભણાવવાનું પછી છોકરાઓના કપડા સરખા મૂકવાના એ બધું કામ એ પોતે બી હવે કરવા માંડા છે એટલે શું આપણને મદદરૂપ રે એટલે આપણે પોતાના માટે પણ આપણે સમય કાઠી શકીએ છે શું કેવું છે તમારા પતિ બી તો તમને હેલ્પ કરતા હશે ને
હા હા આપડે એ અમાર ત્યાં પણ બધા હેલ્પ મારા પતિ પણ હેલ્પ કરે જ છે આવી રીતના થોડું થોડું કરે છોકરાઓનું કરવાનું છોકરાઓને ભણાવવાના પછી આવી રીતે થોડું કઈક મૂકવાનું હોય કે કઈ જાડુ પોતા થોડાક કરવાના હોય એવું થોડું કરે તો આપણને પણ હેલ્પ થઈ જાય અને છોકરાઓને બધાને ટાઈમ આપી શકે બાકી તો જો આપડા આ રોજિંદા જીવનમાં આખો દિવસ જ આપણે ઘરનુંને બધું જ કરીએ તો આપણને આપણને બી ટાઈમ નહી આપી શકીએ અને આપણે છોકરાઓને ટાઈમ આપી શકે એટલે આપણેે છોકરાઓને પણ શીખાડવાનું આજ રીતે કે બધું જ કામ કરવાનું ખાલી લેડીસ જ કામ કરે એવું નથી બધા જ કામ ઈક્વલી કરી શકે બરાબર એટલે આગળ જતા એ લોકો પણ આવું શીખે અને બીજાને પણ શીખાડે કેમકે હમણાંની લાઈફ ની અંદર એવું જ છે કે બધા જ સરખું ઇક્વલ કામ કરે લેડીઝ પણ નોકરી કરે છે જેન્ટ્સ પણ નોકરી કરે પણ ઘરનું કામ પણ કરવું જ પડે બધા એ જ એટલે આપે છોકરાઓને પણ એવું જ શીખાડવાનું નાનું નાનું કામ આપવાનું એટલે એ લોકો પણ શીખ આ રીતે ધીરે ધીરે કે આ કામ તે કામ બધું સરખું જ હોય છે બાકી મોટી મોટી બહારની સિટી માં જઈએ ત્યાં તો બધા જ ઈક્વલી કામ કરે છે લોકો પણ નોકરીએ જાય જેન્ટસ પણ નોકરીએ જાય ના આવીને રસોઈ. પણ કરે છે ને બધું જ કરે છે કામ તો આપણેે પણ એવું જ અમારી ઘરે પણ એવું જ છે કે બધું કામમાં થોડું થોડું હેલ્પ કરે એટલે આપણને બી થોડું ગમે ને આપણા માટે પણ આપણે ટાઈમ કાઢી શકે બાકી તોઆખ દિવસ જો આપણે જ કર્યા કરુંતા ઈ છી આપણને પણ ટાઈમ નથી મળતો અને આપડે બી કંટાળીને આપણો સ્વભાવ ચીડયો થઈ જાય કેમકે આખો દિવસ કામમાંથી આપણે ઓફિસ માંથી કામમાંથી હું થાકી ગયેલા હોય ને પછી ઘરે આવીને એટલે આપડ માઈન્ડ ને બધું આપને મે ટલી પણ થોડો થાક લાગે છે. હા એટલે હમ
બિલકુલ સાચી વાત છે તમારી અ સાચી વાત છે ચાલો ને હવે આપડે બંને જણા છે ને પ્રયત્ન કરશું અને આપે છે ને કામ અને જીવનનું સંતુલન જાળવશું ચાલો તમારી સાથે વાત કરીને મને ખુબ જ ગમ્યું ચાલો
હમ